હલો.
હેલો.
હા ફ્રી છે કે કઈ કામમાં વ્યસ્ત છે.
ના રે બસ હમણાં જ ડિનર પતાવીને આરામ થી બેઠી હતી બોલ ને કઈ ખાસ વાત છે તારો અવાજ બહુ ખુશ દેખાય છે
હા યાર તને તો ખબર જ છે કે છેલ્લા કેટલાક મહિનાથી ઓફિસ ના કામ રોજની ભાગ દોડથી હું કેટલી કંટાળી ગય છું મને બહ મન થાય છે કે આપણે બન્ની સહેલીઓ ક્યાંય ફરવા જઈએ
અરે વાહ તું તો મારા મનની વાત બોલી હું પણ રોજ સવારે વહેલા હ રોી ઓફિસ જવું અને એજ રૂટીનથી કંટાળી ગઈ છું મને પણ એક એક નાનકડા બ્રેકની બહુ જરૂર છે પણ તારો પ્લેન શું છે ક્યાં જવું છે
મે મમાં બે ત્રણ જગ્યા વિચારી રાખી છે એક તો આપણ લોકપ્રિય ઉદયપુર બીજું દીવ અને ત્રીજું માઉન્ટ આબુ તને માંથી કઈ જગ્યા વધુ ગમશે આપણે છોકરી છોકરીઓ એકલી જવાની છે એટલે સેફ્ટી પણ જોવી પડે ને
જો માઉન્ટ આબુ હોય તો આપણે ઘણી વાર ગયા છીએ એટલે એટલે એક કઈ નવું નથી લાગે ીમાં અત્યારે કદાચ બહુ ગરમી કે ભેજવાળું વાતાવરણ હોય શકે મારા મતે ઉદય બેસ્ટ ઓપ્શન છે ત્યાં કલ્ચર પણ સરસ છે તળાવો સુંદર છે અને છોકરીઓ માટે ખુબ ખૂબા જ સિટી ગણાય છે
હા તારી વાત સાચી છે ઉદયપુર નો વાહબ જ અલગ છે ત્યાંના પેસેલ રોયલ કાફે અને રાત્રે તળાવ કિનારે બેસવાની મજા જ કઈ અલગ અલગ આવશે તો ચાલ ઉદયપુર ફાઈનલ કરીએ
ઓકે સ્થળ તો નક્કી થઈ ગયું પણ આપણે ક્યારે જઈશું દિવસો કેવી રીતે સેટ કરીશું
મેં કેલેન્ડર જોયું છે આગામી શુક્રવારે સાંજે જોવ આપણે નીકળીએ તો શનિવાર અને રવિવાર આખો દિવસ ત્યાં ફરી શકીએ અને રવિવારે રાત્રે ત્યાંથી પાછા નીકળીએ એટલે સોમવારે સવારે વહેલા ઘરે આવી જવાય આ રીતે આપણી રજાઓ પણ નહી બગડીે અને બે દિવસ સારી રીતે ફરી શકાય
પ્લાન તો પરફેક્ટ છે પણ બે દિવસમાં આપણે બધું કવર કરી શકીશું આપણે કઈ કઈ જગ્યાઓ જોવી છે તેનું લિસ્ટ બનાવવું પડશેેને
હા આપડણે સિટી પ્લેસ પિછોલા ચોકમાં બોટિંગ જગદીશ ટેમ્પલ અને સહેલીઓ ક બાડી તો ચોક્કસ જ સાંજે આપ કોઈ મત લેક વ્યુ કાફેમાંિનર કરીશું
આ બધું સાંભળી ને જ હું તો મારા સપનામાં ખોવાઈ ગઈ છું આપણે જ જઈશું ટ્રેનમાં કે લક્ઝરી બસ માં જઈશું
અ આપણે અમદાવાદ થી સ્લીપર વોટ બસ કરીશું ઓવર નાઈટ જર્ની છે એટલે રાત્રે આરામથી સુતા સુતા જઈશું અને સવારે વહેલા પહોંચી જઈશું બસ રૂ બુકિંગ આપણે ઓનલાઇન રેટ બસ તો જી એસ આર ટી સી ટી એપ દ્વારા આપડે એડવાન્સમાં જ બુક કરી લેઇ શું જેની પાછળથી સીટની તકલીફ ના પડે અને બુકિંગ થઈ જાય એટલે આપણે અ ફી પણ ઓછી જ જશે કારણ કે આપ ને ઓનલાઈન પેલેથી બુક કરી દેેશો ને એટલે આપને સીટ મેળવવા માટે ખુબ તકલીફ પણ નહીં પડે
મારે કોઈ એવી જગ્યા એ રોકાવું છે જ્યાં થી લોકોને સુંદર વ્યૂ દેખાતું હોય
હા મેં ગઈકાલે છે ને પેલું બુકિંગ ડોટ કોમ પર થોડા હોમ સ્ટે અને બજેટમાં હોટેલ જોયા હતા જૂના શહેરના તળા નજીક ઘણા સારા સેફ ઓપ્શન છે આપણું બજેટ પણ સસ સે અને લોકેશન પણ સરસ મળશે હું તને થોડી વારમાં લિંક મોકલું છું તું જોઈ લેજે અને પછી તું મને કેજ કે આપણે કયો રૂમ બુક કરીએ આ બુકિંગ ડોટ કોમ પર આપણને છે ને મસ્ત મસ્ત હો ટલના રૂમ જોવા મળશે અને ત્યાં આપણે જેવી છોકરીઓ માટે સેફ જગ્યા છે. અને ત્યાં જઈશ તો આપણને ત્યાં રહેવાની પણ મજા આવશે કારણ કે ત્યાં ત તળાવ તળાવ નજીક જ આપડે રૂમ બુક કરશું તો ત્યાંથી વ્યૂ પણ મસ્ત જોવા મળશે.
અરે હા સૌથી અગત્યની વાત તો રહી જ ગઈ ઉદય પુર ટ્રેડિશનલ સિટી છે તો આપણે કપડાં પણ એવા જ પેક કરવા પડશે ને મારે લોંગ સ્કર્ટસ કુર્તીઓ અને એંથી પેહેરવા છે.
હમ. હા ચોક્કસ આપડે બંને કલર મેચિંગ નાકપડાં પહેરીશુંને ત્યાં ફોટા બ મસ્ત આવે આવશે તુ તારો સારો કેમેરા વાળો ફોન અને પાવર બેંક ચાર્જ કરીને જ રાખજે આપણે ત્યાં મસ્ત મસ્ત ફોટા પાડી શું રીલ બનાવીશું અને પછી આપણે તેને ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પણ મુકશ શું અને મસ્ત રીલ એડિટ કરીને આપડે ઇન્સ્ટાગ્રામ પર મસ્ત રીલ અને ફોટા ક્લિક કરવા અ કરીને જેને આપણે પોસ્ટ પણ કરશું.
અને ત્યાંના લોકલ માર્કેટ માંથી મારે ઝુમકા મોચડી અને હેન્ડી ફ માંથી શોપ પિંગ પણ કરવી છે મારી મમ્મી માટે પણ એક સરસ સાડી લેવી છે.
હા શોપિંગ વગર તો આપણી ગર્લ્સ ટ્રીપ અધૂરી જ કહેવાય આપણે પેટ ભરીને શોપિંગ કરીએ અને ત્યાંની ફેમસ કચોરી અને લોકલ ફૂડ પણ ડ્રા ટ્રાય કરીશું
સાલ પ્લાન તો બહુ જોરદાર બન્યો છે હું હમણાં જ મમ્મી પપ્પા સાથે વાત કરીને તને કન્સમ કન્ફર્મ કરું કહું છું તે લોકો હા તે લોકો હા જ પાડ પાડસે કારણ કે આપણે બંને સાથે જવાના છીએ
હા તુ ઘરમાં વાત કરી લે ત્યાં સુધી મેં બસ હોટેલની વિગત ફાઇલ કરી લઉં. અને બસ ટિકિટ પણ જોઈ લઉ કે કેટલા ટાઈમે કઈ જગ્યાએથી મળશે અહી સાંજે આપણેે બંને જાણી બે શીને અ તને મે કોલ કરીશ ત્યારે આપણે બંને જણી ટિકિટ પણ બુક કરી લઈસું અને હોટલ પણ સારી એવી જોઈને બુક કરી લેશુ
હા કામ છે યાર ચાલ સાંજે ફરી વાત કરીએ. બાય બાય
હા સારું ભાઈ ભાઈ